તમને મારા છે.
હા આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારોુ્ડો તમારો વા પણ મને એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું આજે તમને જે બધા લોકો જે સરકારી નોકરીઓ વિશે તૈયારી કરે છે તેના વિશે હું થોડુંક કહેવા માંગુ છું અત્યારે હું તમને કહેવા જાઉં તો ઘણા લોકો એવા હોય છે જે સરકારી નોકરીની તૈયારી કરે છે પરંતુ તેઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી શકતા નથી જેના કારણે તેમના ઘરનાને પણ ઘણું ન નુકસાન થાય છે અને તેઓને પણ ઘણું નુકસાન થાય છે. અત્યારે તમે જોુઓ તો ઘણા બધા લોકો એવા છે જે
ઘણા બધા લોકો એવા છે જે સરકારી નોકરી કરે છે, અને પાંચ પાંચ વર્ષોથી તેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે પરંતુ તેઓને સફળતા મળતી નથી, અને અમારે અહિયાં તમને કિસ્સકો તો એક જણ છે જે પાંચ વર્ષથી કોન્સ્ટેબલ ની તૈયારી કરે છે, પી એસ આઈ ની તૈયારી કરે છે પરંતુ તેને સફળતા મળી નથી, તેના પપ્પા રિટાયર થઈ ગયા છે ઘરે બેસીને ખાલી તૈયારી જ કરતો રહે છે, તો એ તેને સફળતા મળતી નથી. તેના પપ્પા રિટાયર થઈ ગયા છે, જેતાંય તેને જોબ ઉપર જવું પડે છે કારણ કે તેનો છોકરો કશું કરતો જ નથી, બસ ઘરે બેસીને એમ જ કહે છે કે હું તૈયારી કરું છું ગવર્મેન્ટની જેના કારણે તેના પપ્પા કામ પર જત રહે છે, અને તે કશું કરતો નથી ઘરે જ બેસી રહે છે, અને પરીક્ષાની તૈયારી પણ સર જેવી રીતે નથી કરતો તો તમારા ગામમાં કોઈ એવા વિષમો છે જે આવું કરે છે.
હા મારા ગામમાં પણ એવા છે, બે ત્રણ જણા છે તે લોકો દો દરરોજ દડવા જાય છે, અને મહેનત કરે છે પણ કઈ કામનું નથી, તે લોકો દોડી જાય છે, પણ અ લેખિતમાં એ લોકો ફેલ થાય છે. અને ઘણી વાર એ લોકો પ્રયાસ કર્યો, કોન્સ્ટેબલમાં ને ઘણા બધામાં કર્યો હતો.
ઘોડો એને પૈસા એને બાપુ ની યોગાય
તેમાં એ લોકો ફેલ થયા અને ગન્ના ને પણ રોષ ગન્ના પર પેલું થાય છે અને એ લોકો દોડે છે, પણ એ લોકો ન કઈ કામનું નથી.
એ લોકો દરરોજ દોડવા જાય છે. પણ એ લોકો ફેલ જ થાય છે, અને હ તમારી બાજુ છે, એવા માણસો એસા
તમે જેમ કહ્યું તેમ પી એસ આઈ ની અને જે લોકરક્ષક ની તૈયારી કરે છે તેઓ શારીરિકપણે તો પોતાની તૈયારી કરે છે, પરંતુ જે લોકો જે વાંચવાની હોય છે, તે એક્ઝામમાં કશું કર નથી અને લેખન એક્ઝામ લેખિત એક્ઝામ હોય છે, તેની તૈયારીઓ કરતા નથી જેના કારણે તેઓ વૈકલ્પિક જે એક્ઝામ હોય છે, તેમાં તેમના માર્ક ખુબ જ ઓછા આવે છે જે કારણે તેઓ શારીરિક ટેસ્ટ તો પાસ કરી નાખે છે, પરંતુ જે લેખિત ટેસ્ટ હોય છે તે પાસ કરી શકતા નથી. જેના કારણે તેઓને ખુબ જ દુઃખદ નો અનુભવ કરવા બને છે. અત્યારે તમે જોવા જાવ તો ચોમાસાની ઋતુ છે તોવે તેઓ સવારે ઉઠ ને જલ્દી રેનકોટ પહેરીને દોડવા જાય છે, જે કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે, અને તેઓ શારીરિક પરીક્ષામાં પાસ થઈ જાય, પરંતુ અત્યારે તમે જોવા જ તો શારીરિક પરીક્ષા તો આપણે જો એક મહિના પહેલા પણ દોડવાની શરૂઆત કરીએ તો આપણે પાસ કરી શકીએ છીએ, પરંતુ જે લેખિત એક્ઝામ હોય છે તે ઘણી મા માંત્રામા હાર્ડ હોય છે, તો આપણે તેની તેની પરીક્ષાની તૈયારી જો આપણે આખું વર્ષ કરતા રહીશું. તો જયારે એન્ડ ટાઈમ પર આપણે જ વાંચવાનો આવશે ત્યારે આપણે ફક્ત રિવિઝન કરવાનું રહેશે, જેથી કરીને આપણે ફટાફટ રિવિઝન કરી શકીશું, અને તેના વિશે આપણે જાણી શકીશું, તો મારું તો એજ માનવું છે કે આપણે જેમ બને તેમ શારીરિક ની તો તૈયારી કરીએ જ છે, પરંતુ તેના જોડે લેખિત ની પણ તૈયારી કરશે તો આપણને જલ્દી સફળતા પ્રાપ્ત થશે તો તમારે શું માનવું છે આ બાબતે?
હા તમે ગ રમ હા સારી રીતે આપડે પાસ થવું અને સારી રીતે ટકા મેળવું વાંચવું પડે અને મહેનત કરવું પડે. અને અરે મારા ઘર બાજુ ન એક નામ એક છે વિરુ કરી તે પાંચ વર્ષ થી દોડે છે અને તેને ઘણું બધું આવડે છે, પણ તે પાસ થતો જ નથ તેને ઘણી મહેનત કરી પણ તેનું સફળ મળતું જ નથી તે કોન્સ્ટેબલમાં હાલે હમણા ભર્યું છે અને તેમાં પણ ફેલ થવાનો એનો ચાન્સ છે અને તેણે મહેનત કરી છે અને ઘરના પર અ બેરોજગાર જેવી રીતે એ કરતાઓ કરે છે અને એ તે ઘરે બેસી રહી છે અને એના પપ્પા ને કંપનીમાં મોકલે છે પૈસાઓ ટેન પર જ માંગે છે એમ ના વિચારે કે હું પણ કંપનીમાં જાઉં અને ઘરે પૈસા આપો તે એમ વિચારે છે કે મારા ઘરના બોડું મારે માટે કરી લેશે પણ એ તે વિચારતો જ નહી તારે તમારે શું કેવું
તમે જેમ કહ્યું એમ આપણે કંપનીમાં જઈને પણ ઘણા પૈસા કમાઈ શકીએ છીએ એમ તેમ અત્યારે કહેવા માગુ છું કે આપણે જેમ સરકારી જોબ વિશે જ વિચારીએ છીએ કે સરકારી જોબમાં જ ત્રીસ થી પાંત્રીસ હજાર પગાર હોઈ શકે પરંતુ એવું નથી જો આપણે ડિગ્રી મેળવી હોય અથવા સારી લાયકાત અથવા આપ પર સારી સ્કીલસ હોય તો આપણે પ્રાઈવેટ કંપનીઓમાં પણ હજાર પગાર મેી શકીએ છીએ ને તમે જોવા જાવ તો ઘણા બધા એવા છે લોકો જેનો પગાર ત્રીસ થી પાંત્રીસ નહી પરંતુ તેમનો પગાર પ્રાાઈવેટ કંપનીઓમાં એક થી પચીસ લાખ રૂપિયા હોય છે તો તે આપણા માટે- - આપણે તેના પરછથી શીખવું જોઈએ કે આપણે- - ખાલી સરકારીમાં જ આપણે સારું પેલું મેળવી શકતા નથી આપણે ઘણા- - મેળવી શકીએ છીએ તો સરકારી નોકરીઓમાં પણ ખૂબ ઓછું પેકેજ મળે છે પરંતુ જો આપણે- - આવી જ રીતે જો મહેનત કરતા રશું અને આગળ વધતા રશું તો આપણે ગવર્મેન્ટમાં પણ સારું એવું- - પેકેજ મેળવી શકશું. તો તમે જેમ જોયું હશે તમારે તમારા સામે કોઈ એવા ઉદાહરણો છે જે- - પ્રાઇવેટમાંથી ઘણા એવા સારા પેકેજ મેળવી રહ્યા છે પરંતુ તેમને ગવર્મેન્ટમાંથી સારું પેકેજ મળતું નથી.
હા અમારે છે અમારા ગામના- - એ ઘણા બધા એ કંપની માં જાય- - છે આ મેરિલ માં જાય અને મેરિલ કે- - અ બધી કંપનીઓમાં જાય છે સારી સારી ત્યા એ લોકોને- - સરકારી જેમ જ પગાર મળે છે ઓગણ ત્રીસ અને ત્રીસ જેવો- - એમ જોવા જઈ તો સરકારી પણ સારું છે પણ- - કંપનીમાં પણ એવું છે કે બધી સુવિધાઓ આપે છે અને- - સારું અને બધું પીએફ મીએફ બધું આપે છે. પણ લોકો બધા સરકારી માટે જ બધું કરે છે. પણ આપડે એમ જોવા જઈએ તો કમનીમાં હો પણ- - કરવો જોઈએ અને મેં પણ ઘણી બધી- - પરીક્ષાઓ આપી છે સરકારી એમાં રેલવેમાં કે- - બડી એસએમસીમાં આપી છે પણ તેમાં કઈ સફળ ના મળે- - હવે મારો વિચાર એમ છે- - કે હું કંપનીમાં જાઉં અને તેમાં ઘણા- - ઘણા બધા- - બધા લોકો કહે છે કે કમની માંન સારું પડે તમારે શું કેવું?
તમે જેમ કહ્યું તેમ એમ આપણને ગવર્મેન્ટ- - જોબમાં આપણને એવું થાય છે કે આપણને પીએફએફ કપાતું નથી જેથી કરીને- - ઘણું એવું આગળ જતા નુકસાન થઈ શકે છે અને ગવર્મેન્ટ જોબમાં જારે રિટાયર- - થઈએ ત્યારે જ આપણને બધા પૈસા સામતાા મળે છે જયારે આપણે જો કંપનીમાં જઈએ- - તો જયારે પણ આપને જરૂરિયાત હોય ત્યારે આપણું પીએફ કપાતું રહે છે તો તે પીએફ આપણે ઉપાડીને- - તાત્કાલિક સારવાર માટે પણ લઈ શકીએ છીએ અથવા આપણને કોઈ- - મોજ મસ્તી માણવી હોય અથવા આપણે કસે ફરવા ગયા હોય તો આપણે જો એચઆર ની વાત કરી અચાર તાત્કાલિક આપણને જે આપણું પીએફ હોય છે તે નાખી દે છે તો આપણે- - તે પડવેલ ખુબ જ સારું છે આપણે પીએફ માટે એક ફોર્મ ભરવું પડે છે તે- - આપણને થોડી તકલીફ આપે છે પરંતુ આપણું પીએફ આપણને પાછું મળી જાય છે. અને તમે જેમ કહ્યું તેમ ત્રીસ થી ચાલીસ હજાર પગાર જો હોય કંપનીમાં તો શું ખોટું? જો આપણે જેમ બને તેમ વધુ એક્સપિરિયન્સ કરીએ કંપનીનો અને- - આપણે પછી કંપનીમાં જશું તો આપણને ઘણો એવો ફાયદો થશે તો હું એવું માનું છું કે- - આપણું કંપનીમાં જેમ બને તેમ એક વર્ષનો એક્સપિરિયન્સ કરી લેવો જોઈએ અને આપણે કંપની બઘી નાખીશું. તો જો આપણો પગાર ત્રીસ હજાર હશે તો તેનાથી વધીને ચાલીસ થી પિસ્તાળીસ હજાર થઈ શકે છે. તો હું એવું જ માનું છું કે આપણે જેમ બને તેમ- - જઈએ તો સારું રહેશે કંપનીમાં અને આપણે પ્રાાઈવેટ ઇન્ડસ્ટ્રીઓમાં જઈને- - જો આપણે સારું કામ કરીશું તો આપણને- - સારો એવો પગાર આપશે તો હું એવું માનું છું આપણે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ને- - કાઢી નાખવી ન જોઈએ અને તે બાબતે આપણે થોડું સમજવું જોઈએ તમારું શું માનવું છે આ બાબત?
હા. આપડે પણ એ વિચારવું જોઈએ- - કંપનીમાં અને સરકારીમાં બહુ ફરક હોય છે પણ એમ જોવા જઈએ તો કંપનીમાં એમ- - સારું છે ને- - હ આપડે પણ સ્કીલ હોવી જોઈએ કે આપણેે શું કરવું જોઈએ કમનીમાં- - અને કમની એવી છે કે સ્કીલ પર બધું એ લોકો ડિપેન્ડ કરે છે અને સ્કીલ હોય તો આપણોને પગાર પણ એમ જોવા જઈએ તો ચાલી પચાસ હજાર પણ આપે છે અને હ સ્કીલ વધારે આપડે પર હોય તો સ્કીલ નું ડિમાન્ડ હોય છે એ કંપનીમાં અને સ્કીલ જો ઓડરે આપડે પર હોય તો આપણે આપડા માટે જ ફાયદા હોય છે. અને સરકારી માં એવું છે કે આ બરુ સ્ટાર્ટિંગ ટીસ્ટી ચાલી થાય છે અને એમ જોવા જઈ તો કંપનીમાં વધુ પડતું સારું લાગે છે. કંમનીઓમાં એવું છે કે બધું. આપે છે સેફ્ટી કે બધું ઘણું બધું આપે છે. અને ઘરના માટે પણ કંપનીઓ અ આપે છે. પૈસા ને એ બધું આપે છે પણ લોકો એમના વિચાર તા કે સરકારી માં જવું છે. આપડે પણ વિચાર્યું છે કે હ કમનીમાં જ જવું છે તમારે શું કેવું.
બના ખણી વગ ભજ બલા ભરા છે તમારી વાત એકદમ સાચી છે તમે કહ્યું તેમ કંપનીઓમાં આપણે જવું જોઈએ અને કંપનીમાં આપણે જેમ વધારે જશું અને જેમ વધારે એક્સપિરિયન્સ હશે તેમ વધારે પગાર મળશે તે બાબતે હું એ તમને કહ્યું અને અત્યારે તમે જોવા જાવ તો જે નટરાજ ઇન્ડસ્ટ્રીયલ છે અથવા ઘણી બધી હવી ગવર્મેન્ટોમાં પણ આપણને એપ્રેન્ડિસ માટે એપ્લાય કરવા મળે છે. તો આપણે તેમાં પણ એપ્લાય કરી શકીએ છીએ પરંતુ ગવર્મેન્ટમાં એપ્રેન્ડિસ માટે થોડો પગાર ઓછો હોય છે અને જયારે પ્રાઈવેટ લિમિટેડમાં તમે જોવા જાવ તો સારો એવો પગાર આપે છે પરંતુ આપણે ગવર્મેન્ટનું થોડું અત્યારે વધારે વેલ્યુ છે તો આપણે ગવર્મેન્ટમાં જ કરવું જોઈએ. આપણને ભલે થોડો પગાર ઓછો મળે. આગળ જતા આપણને ઘણું એવું સારું કામ આવશે તો હું તો એજ માનું છું કે આ બાબતે આપણે થોડું ધ્યાન દોરીશું અને જેમ બને તેમ થોડું વધારે આપણે સતર્ક રહીશું તો તે સારું રહેશે અને આપણે જો અત્યારે જોવા જઈએ. તો ઘણા લોકો છે ગવર્મેન્ટની તૈયારી કરે છે તેઓ બ ફક્ત લાાઈબ્રેરી થી ઘરે અને ઘરેથી લાાયબ્રેરી જ હોય છે પરંતુ તેને જલ્દી સક્સેસ નથી મળતી તો તેઓએ થોડું એવું કરવું જોઈએ કે તેએ પાર્ટ ટાઈમ માટે કશું, જોબ જેવી લેવી શોધી લેવી જોઈએ, અત્યારે તમે જોવા જાવ તો આપણે કાર્ય એપ કરીને એક એપ છે, જેમાંથી પણ આપણે પાર્ટ ટાઈમ થોડુંક કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકીએ છીએ, તો તેઓ જો સરકારી નોકરીની તૈયારી કરે છે તો તેઓ તેની સાથે કાર્ય આપમાં થોડું થોડી વાર થોડો ટાઈમ પણ તેઓ આપશે તો તેમને જે ખર્ચો છે ડેલીનો તે નીકળી જશે, અત્યારે તમે જોવા જાવ તો આપણે લાયબ્રેરીથી ઘરે જવા અને ઘરેથી લઇબ્રેરી જવા પેટ્રોલની જરૂર પડે છે, તો તેમાંથી તેમનો પેટ્રોલનો ખર્ચો અને તેઓનો નાસ્તાનો ખર્ચો નીકળી જશે, તો તેઓએ આ બાબતે થોડું ધ્યાન દોરવું જોઈએ તમારે શું માનવું છે, આ બાબતે?
હા, તમે જીધું તેમાં એક કાર્ય એપ છે, એ બધા લોકો માટે આપડે સારું છે, અને કાર્યમાં એવું છે કે આપડે વધારે કઈ કરવું નહી બોલવું જ છે, ખાલી આને વાંચવું જ છે. પણ આપડે તારી આપત એવી છે, કે આપડા માણસો માટે ઘણું સારું છે, અને તમે કીધું તેમ સરકારી નોકરીઓ અને આપણે માટે છે વધારે પડતું સારું છે, હાલે તો હમણે મોદી સાહેબ એ પણ એમજ કધું છે, કે સરકારી નોકરી અ મેળવો અને તમને ટકો મળે અને વધારે લાભ લેવો તે માટે હમણા રેલવેમાં કે એસએમસી ફોરેસ્ટ ગાર્ડમાં અને ઘણી બધીઓ પાડી છે અને મેં પણ ઘણા બધા ફોમો ભર્યા છે, અને ઘણા બધા બધા ફોર્મોમાં મારું નામ નીકળ્યું છે, ને હું એક્ઝામ આપવા જવાનું છું અને ઘણી બધી સરકારી નોકરીઓ હાલે હમણાં ચાલી રહી છે, કોન્સ્ટેબલ અને પોલીસો ઘણી બધી ચાલતીઓ સરકાર નોકરીઓ છે, અને તેમાં ઘણા બ બધા ફ્રેન્ડો લાગી ગયા પણ છે, અને તેમાં ઘણા બધુ, લોકોને સારું પણ પડ્યું અને ઘરના ને પણ સારું પડ્યું તમારે શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કહ્યું તેમ અત્યારે ઘણા લોકો જે છે, તેઓ ઘણા બધા લોકો જે એસએમસી માં અત્યારે જઈ રહ્યા છે, તો હું તો એવું જ કહેવા માંગુ છું કે અત્યારે આપણે એફ એમસી માં જશું તો સારું રહેશે પરંતુ આપણે જેમ કાર્ય આપની વાત કરી રહ્યા હતા તેમ અત્યારે ઘણા બધા લોકો એવા છે, જે કાર્ય આપમાંથી તેમને બિનચર્યા નો થોડો સમય જેમ કે બે થી ત્રણ કલાક કાઢીને તેઓ સારા એવા પૈસા કમાઈ શકે છે, તો તે તેઓ માટે સારું એવું જરૂરી છે. અને અત્યારે તમે જોવા જાવ તો તેઓને તમે જેમ કહ્યું તેમ વધારે બધા ટાસ્ક આપવામાં નથી જેમને વાંચન અને લેખન ના ટાસ્ક આપવામાં આવ છે, અને તેમના વાંચનમાં પણ ઘણા એવા બધા ઇતિહાસના પેરાગ્રાફો આવે છે, જે વાંચીને તેઓને ગવર્મેન્ટ એક્ઝામમાં પણ થોડી મદદ થઈ શકે છે, તો કાર્ય એપ એ ખુબ જ સરસ કામ કરી રહી છે. જેથી કરીને જે યુવાઓ છે જે આવી બધી તૈયારીઓ અને તાલીમો લે છે, તેમના માટે સારી રીતે પૈસા મળી